હલો. નમસ્તે મેમ.
અચ્છા કેમ છઓ.
સારું છે તમે કેમ છેો.
બસ મજામાં છું એ ઘરનું કામ કરું છું ધૂળ બી આવેની છે આ તો મોસમ અતલું ખરાબ છે.
હા આજલા આ તો બારર હો છે ને.
વાદલ નું છે એવું લાગે છે આભાર છે વજે છે સુબેર.
હા સાચી વાત બેન મોરે એટલા બી આજ બાદલ હોવે છે તો ધૂપ. કમ આવે છે આવે જ આવે છે પણ આ બા તો નહી આવે છે.
અને ના સુબે તો હસબેન્ડ નું વેગ જ વેગા જ આવે છે તો ટિફિન બ છે રોટી બી પડી છે સબ્જી બી પડી છે તો મારે તો ખાઈ લેઉ છું થકી જ આવે છે. હસબન્ડ નું શુબે ટફ ટિફિન બનાવું છું. તો ફોન આવે છે કે તો તો જાવ છેને સામનું. તો રોટી ખાય નહી છે તો પડી છે તો મેં તો ગરમ કરીને ખાવઉ છું.
હમ્મ.
બગાડવાની કરું છું હું સબ્જીરીજ મેં રખી દીધી તું ગરમ કર દું તો ઠીક છે ને બગાડ. હોવે છે.
હા સાચી વાત બેન આપોરે મહિલા ને તો કઈ ધ્યાન રાખવું પડે ને કઈ ગળો બે. છ આવેે છે એને કઈ ખાનુ કઈ વણાવું એ.
નાને ઢોલું છું તોડું દિલ દુખે છે કે સબ્જી ખરાબ આવેવે છેને. રોટી ભી દેખો ભી મંંગા છે તો સોચનો પડે છે ને.
સાચી વાત હ હું છતપે છે તો મારા મમ્મી નીચે ફોન કરે છે કઈ કે પતો નહી.
મમ્મી ન ક કવ ની છે કે મે કામ કરું છું.
હા બાર રૂની કત છેને.
અચ્છા. તમે જો છે કે તમે કણા ગરામાં ગયો છે.
હમ હ હ બોઈ તો.
હા તમે તો ઈશારો કરો છો કે ઉપર છું.
હમ્મ.
તમે ઈશારો કરો છો કે મે ઉપર આવું છું કામ છે. તમાર યુવી કાં છે?
મમ્મી કે છે ત્રીજા મંજિલ છે મો ત્રીજા મંજિલ છે.
તમારે યુવી.
હમ્મ
તમારે યુવી
યુવી વો છે
તમારે યુવી જ વાળ જોવે છે ફોન કરાવે છે નાની કળું તમારે યુવી
હા ખાણું બળ્યું છે મમ્મી રોટલા ખાવા વું બોલાવે છે બાકરી ખાણી છે મારે મમ્મી તો ગુજરાતમાં તો ગુજરાત અમે તો અડી અછો આવે છે સરસ લાગે છે
સરસ જ લાગે છે
મમ્મી કે બાખરી ની ખાણી એ કે બાખરી ખાણી છે હાં. તો મારા મમ્મી તો હસી આવે છે હું બોલી છે ને તો મમ્મી હસી છે.
તમારા મમ્મી ને કયો છે વાત કરું છું.
હા હા એટલા મે વાત કરે બોલ્યા નહી તો પતો પડી ગયો છે ને આ બંને બોલાવે છે
અચ્છા થઈ ગયો છે ઈ સારું કરું છું તો વાત ચાલો તમારા મમ્મી નું ભી બેસે છે કે કામ કરે છે બાદ મે જીમી લઈએ છે
એ સબ લેન બેટા એલા ભૂક તો એમ વ્યુ છે ને પડવા સબ લેન બેઠ હુતા વયે ની તો જાણે કે અને ભી બુલા વા ભી ખા લઈ
તમ તો તમાર કામયો છેને રોટી બી બને છે ને હમાં તો ઉઠી છે ખાટલા મે પડી છે બાર આને હવા લેવું છું બાર કામ સબ
કઈ રોટલો શક વણાય છે કે નહી વણાય છે
તો કીધું ત ને કે હસબેન્ડ નું તો સુભે નોકરી ગઈ છે અને મારે રાત નું પડ્યો છે હલવી ની રો ની જીમી છે શામળ કોઈ ખાણો છે તો જીમાં ચલે ગયા છે મ ચાર રોટી પડી છે ઘી મે ચોપડી બળિયા ગરમ કરું છું અને સબ્જી તો તરોઈ ની પડી છે ફ્રીજ મે તો કઈ નઈ ભણાવું છો હ એ કલા જવાનું કઈ બનાઉ છુ
સબ જમવાનું ખાવા વાથી તો હ સબોને ટાઈમ પર ઘણો સાલશે ને
સઈ કેવા છો ચાલા રે મેં નાસ્તો કરું છું બિસ્કીટ વગેરે નાસ્તો કરું છું તો અત્રી ભૂંક ની લાગે છે
સાચી વાત બેન આજ મેં કોઈ નાસ્તો પાણી ન કીધું છે ને અને નાસ્તો તો કરનો છાવ જરૂરી છે ને શરીર વાત તો એ નાસ્તો કરીને આપડ ચાલે તો આપણને ક જૂરી નહી આવે કોમ આરામથી કરી શકો છેને
હા મને તો કઈ ચાય પ્યું છું તો સુકી જાય ને નથી પીવું છું એસિડિટી પ્રોબ્લેમ રહ્યો છે તો તયા તો રોટી ચાવ બિસ્કીટ કઈ બી નાસ્તો ચાવ
હા સાચી વાત તો બે નહી ખાઉ નહી પણ આ જ ન ખાધીએ
હા આપણે એ ચાય પ છ છ ને તો આછી ડકાર આવે છે જાય નહ એને અજીબ લાગે છે.
અજીબ હા તો સાચી વાત બેન ઘણું અજીબ લાગે છે અને એવું લાગે કે કોઈ જઈઓ કોઈ આપી આપથી કઈ બેન કઈ જ દકારો આવે ને સાદ વગડે જ આવે ને
દિન મે તો મેં ચાય ન પીઉ છું સુબે આધું કપ પીઉ છું વો ભી નાસ્તા પાણી લા ર યુ મેં શાદી ચાય પી પી છું તો પૂરો દિ ઉભાકા ચાલે ચાય ન મુુંડા મે ટેસ્ટ આવે છે ચાય પતી ખાધી બે જૂન ડકારા આવે છે મને તો
સાચી વાત દેન ખ પેટ ખ પેટ જાય તેનીની છ આવેે છે ને
મતલબ ચાય તો નુકસાન છે મન બિલકુલ છોડું છું પર સુભે સુભેનું તો માથું દુઃખે છે તો ધુ કપ તું છાવી છે.
સાચી વાત
છોડવાનું બેઠું મેં તો જાય નહી હાથે ન લગાવું છું પર સુબે સુબે તો નહી પીવ છું તો પૂરો દિન મૂડી ઓફ રેવે છે
હા સાચી વાત બેન અને એ બી યુસ સે પણ ચાય તો પીવી જ પડે છે. કુકી આદત પડી છે ને તો સુબે ભી મારામ પડ્યા છે તો સુબે નય પીઓતો એ લદન ઉગો કોને અને રા શામ રે માને તો ચાર વજે ચાય સાવ છે. હ દિં દૂરજ નેક હજે કોઈ ખિલાઈ જયા તો વાત ચહે મને ન પસંદ
અચ્છા દિનનું ચાય ત મેં છોડ્યો સાલભર વ છે.
સુભે આધા કપ નું પીું છું બસ દિનનું તો બિલકુલ ચાહે મુકા બિલકુલી નીપીઉં છું ચાર પાંચ બજા છોડ દયો છે કુકી વ ફર એ સિ રટી વગે ને દિક્કત આવે છે શમનું રોટી નનીભાવે છે. ફિડ ઘર આવે છે સહી મૂડી સહી રહે છે. જ ફર ઉલ્ટટી બેળન તો છડિયામાં તો બસ નુકસાન કરે છે. ચાય બી ચાય નો એક નશો છે.
સાહેબ ન છો છે સાચી વાત બેન ચાય ની પીવાની તો આપણને ચસ્તી ઉપજ આવે ને ચાય પીવા માંથી તો
છે કે ચાય નહીઈ છૂટે તો દારૂ કિસાન છૂટે છે તો મેન મેં ચાય સુભી યાધ કપી પીવુ
તો તને તો મને ચાઈ રોને દારૂ એ ખા તે ઉદાહરણમાંથી દયા કરો
હા તો કે તમે ચાય છોડ શકો છો તો તમને હસબેન્ડ નું ચાાય તો બિલકુલ પીવેવી નહી છે સુબે ન પીએ શમે નહી પીએ કોઈ મતલબી છે નહી તો મેં આધુ કપ બનાવું છું પીલું છુટટી બાકી દીકરીને દૂધ દૂધ પીવે છે અ તોવા
હુમ
હસબેન્ડ પીવે ની છે તો બો મે ચા છું. છોડી છે તમે છોડ દો છો મર તમે તારું છોડ દો મ જાય છોડ દુંગી
હા હા હા સાચી વાત ખુંબ કટા છૂટા હે દારૂ અનેને દારૂ નથી તો છૂટતો બેહેન સબ એ જેસે ભાઈલા ભાઈલા હા સાચી વાત મે એ એટલા ભાઈલા ભાઈલા સબ એક છે એમ એને.
સહી કેવો છો અને કાલનું પરશુનું દૂધ નું લડી રાતનું બારા એક બજે તક બાદ કરો છો. એ નહીં ને વો નહી તું બોલવાનું તો ધ્યાન રાખી છે
હા હા હા
દો દો બજે થક ઘેર કરે છે
હા ત કેવાનું કે કતો બોલનું નહી એને બોલો તો હું જઉં આવે છે અને પીણું હોયને ખાવાણું હોય તો ખાઈ પેન હોય જાવ બા મોતી માથ પડી એને
હા તો રાત દારૂ દૂ ની પીધો છે ને જલ્દી આવ છે મે બોલી નની છે તો મેં તો કમાડી બંધ કર દું છું પછી આ રે ર ને બસ વાત નનીલે છે યું ન બોલ્યો યુ બોલ્યો મ હું નામ શબ્દ નું ધ્યાન રવાની છે પછી આગળ આગળ પાસ આવે છે
પછી રાત ને થોડોક પ્રેમ આવે જ છે ને
હા તો આની જગર મેં રાત ન દો બજી ગીધું દિગરી બી નીસ હોવે છે એને હસબેન્ડ ને રું માતું ખાવ છે દો તીન વજગી રાતકી
હમ. સાચી વાત ના નીંદ પૂરી ન હોવે તોર ઉ તો પછી કઈ હાથપેર દુખે છે ને.
હમ હસબેન્ડ નું તો સુભી જ ઉઠ ને નાનો ધોણો સબ વે ગયો છે ને પછી મારી નીદ ખુલી છે. અજી નીંદ આવે છે.
તેપણ જલ્દી જલ્દી હોણા વેલા હેને
વણાવવા લાગી છે હસબેન્ડ નો ટાઈમ વિગતો છે તો મમ્મી ટીપન ભર્યો છે આજ તો
હમ
તેને દીકરીનું સોવાઈ ની છે અનેને તોનું પછી મમ્મી નું બહું ટિપિન ભર્યો છે
સાચી વાત
ઠીક છે બેન.
ઠીકે બેન સાથેથી વાત કરીને ઘણું સરસ લાગ્યું મારે ફોન કરજો. ઠીક હે બાદ મે એકબાર ભાખરી ખાઈ લું.
ઠીકે ઠીક એ છે.
બેન.